હેલો હા. બોલો મજ મજામાં, બસ મજામાં બહું જ ટાઈમે ફોન કર્યો ને.
હા બધા ફસાયેલા હતા એટલે.
ઓહો કેવું ચાલે? હા. કેવી ચાલે છે કોલેજ?
એકદમ મસ્ત. બસ અત્યારે નું કામ ચાલે છે ને તો એજ બધું ચાલે છે. એ મને એમાં બધું આખું દિવસ જતો રહે છે.
બરાબર-બરાબર. ઘરે મજામાં બધા?
તમે કયો, આવો ક્યારેક હવે ઘરે.
આઈશું-આઈશું ચોક્કસ. વેકેશન પડશે એટલે નવરા પડીશું એટલે આઈશું. હાવ. ચોક્કસ-ચોક્કસ. બોલો બીજું.
મુવી જોઈને આઈ. તમે જોયું ધુરંદર?
ના રે ના. તમે જોઈઆ?
હા જોઈને આઈ. હવે એમાં ફર્સ્ટ પાર્ટમાં જો હા એટલે ફર્સ્ટ પાર્ટમાં જોયું હત તું, પછી સેકન્ડ પાર્ટ હજી હમણાં રિલીસ થયું તો કાલે જ જોઈને આઈ.
આમ તો મન જવું છે જોવા તો, હું સારું છે કે આમ કેવું છે એમ બધું?
સારું છે મતલબ. ઓવર ઓલ જોવા જઈએ તો કાસ્ટીંગ બી એકદમ પરફેક્ટ છે, પછી લાઈક એક્શન સીન્સ બી બો મસ્ત તુ છે પણ અગર લાઈક આમ જોવા જઈએ તો થોડું પેલું છે, બઉ બધું મારા મારીને એવું બધું પણ એતો હવે રવાનું આવા બધા મુવીઝ મા
હા, એતો હોયજ એમાં વન માં બી એવું જ છે એટલે પછી
હા, એતો છે.
આમ મજા આવે એવું છે મુવી જોવામાં
હા, મૂવી જોવામાં તો બોજ મજા આવે એવું એકદમ બધી રીતે જોઈએ ને તો ડાયરેક રેક્શન વાયરક્ષણ બધુંજ બો મસ્ત છે.
ઓકે, બરાબર. બરાબર, હું કેવ કેવું તમારી બેનને કેવું ચાલે ભણવાનું, મજામાં એ?
એના ઘર લગેડી જોડે છે. તરેને એને પૂછવું પડે કે મજામાં છે કે નઈ.
ઓ, હા એ બી છે. હા. હા, બોલો બીજું?
બસ ભીક હવે અમના રાજકોટ જવાનું વિચારું છું.
આ હા વેકેશનમાં કે, આઈશું આઈશું.
હા, તમે બે આવજો રાજકોટ હવે.
જો હું જઈશ રાજકોટ એટલે આઈશ તમારે ઘરે ચોક્કસ
પાકું કે આપડે જોડે જઈએ એક દિવસ એવું હોય ને તો
હા, પ્લાન કરીશું આમ, આપડે બધા થોડો ફ્રી થઈએ એટલે પ્લાન કરીએ કશેક જવાનું એવું હોય તો, બધા ફ્રી હોય તો પછી પૂછી જોઈશું બધા ને જો ફ્રી હશે તો આપડે એક દિવસ ક્યાંક જવાનો પ્લાન કરીએ એક દિવસ સમ ટ્રીપ ગોઠવવીએ કઈક. એમ બી વેકેશન છે, તો પછ છી બધા આપડે ક્યાંય ગયા નથી હમણાં ના તો
એજ હવે તો થોડું આમ બ્રેક જોઈએ છે આ બધ
હા, એટલે જ ને.
થોડું શાંતિ મળે.
હા, થોડો મૂડ સારો થાય બધાનો અન થોડો ફ્રેશ આમ એ થાય. આમાંન આમાં કંટાળી ગયા હોય બધા એટલે
તો શું તમારી કેવી ચાલે છે? કો હા, તમારી કેવી ચાલે છે? કોલેજ.
બસ જો એક્ઝામ આવશે હવે એટલે અત્યારે તો વેકેશન છે.
હમ હમ બરાબર.
રીડિંગ વેકેશન આપ્યું છે.
ઓકે.
ક્ઝામની પ્રિપરેશન કરીશું
હમ, ક્યાથી ચા
એટલે હા. બસ હવે આ ફર્સ્ટ એપ્રિલથી એ બહુટ બહોટ ટાઈમ છે નહી થોડોક જ ટાઈમ છે હવે એટલે વાંચવું પડશે હવે.
ઓકે, મારે કાલે રેમિડેલ એક્ઝામ છે.
ઓહ! બરાબર.
હા, એટલે હું બસ એનું પ્રિપરેશન કરતી તી મે તો ચલો ફોન તો ગયેલો બહુ ટાઈમથી ફોન નહીં થયો તો તો કેટલો ખાસો ટાઈમ થયો એ જ, હમ, બે મહિના જેવું તો થયું.
હા, એટલે જ ને. મળીશું આપડે કોક દિવસ ભેગા થઈએ બહુ આપ આપડે બઉ બધા કેટલાય ટાઈમથી હા, ક્યાંક જઈએ આમ આપડે ડાકોર જઈશું આપડે બધા ભેગા થઈને.
પાકું પાકું.
જો બધા ફ્રી હોય તો એ બી શું પડે બધાને. ફ્રી છે કે નહી કે કેમનો છે.
એ અત્યાં તો બધા એટલા બીઝી થઈ ગ્યા. છેને.
હા હા પૂછવું પડે પાછું કે તમે ફ્રી છ છો તો આપડે મળીયએ કે નહી કે એમ.
એ જ.
એટલું એટલું બધું એ થઇ ગયા લાઈફમાં બધા.
હમ્મ અંકલ આન્ટી મજામાં.
હો એ લોકો બી મજામાં છે જો આજે સન્ડે છે એટલે બેઠા છે બધા.
બરાબર અને તમારી બેનની એક્ઝામ પતી ગઈ ને.
હા એને તો વેકેશન હવે. હવે શાંતિ હ વેકેેશન છેને. ત્રણ મહિના એટલે શાંતિ એને.
ઓકે ઓકે.
બોલો બીજું બધું કેમનું ચાલે છે?
બાકી તો બસ બસ મસ્ત એકદમ ફલોમાં ચાલે. અત્યારે તો હવે હમણાં બસ બે મહિના રહ્યા છે ભનવાના. એ પતી જાશે પછી જોબ ને બધું.
પછી તો વધારે બી ઝી નય.
હા પછી વધારે ટાઈમ જોવો પડશે પછી તો ખબર નઈ અહિયાયા રેવા સેબી કે નઈ. ત્યાં બી જોબ મળશે ત્યાં જવાનું.
એ બી છે આમ તો. આમ તો ક્યાં અમદાવાદ મળે ને તમને.
હા.
એટલે અમદાવાદ પીજી મામાં રહેેવું પડે પછી.
હા એ તો છે એવું જ કરવું પડે.
હા એ પાછું પીજી શોધવાનું. ને એ બધું જોવાનું. પાછો એ અમદાવાદ માં તો બધું બહુ દૂર છે એટલે એ બી જોવું પડે કેટલું કયું બીજી નજીક પડશે કેમ કે બહુ મોટું છે અમદાવાદ તો એટલે
હા એ જને એટલે પછું ત્યાં બી રેવાનું કરવાનું આમ એમ જવાનું એ બધામાં જ ટાઈમ જતો રહે અને ટ્રાફિક ભી કેટલો હોય છે ત્યાં તો
હા એટલે ક્યાંક જવું હોય તો અડધો પોણ કલાક જેવું તો વહેલું નીકળવું જ પડે તો ટાઈમે પહોંચીય તો ડેફિનેટલી લેટઅપ થઈ જાય જઈએ આપડે
એજ
થઇ ગયું છે એમ બી હમણાં હમણાં તો એટલે બધું બઉુ દૂર થઇ ગયું છે હા એજ ને બોલો.
બીજું તો બસ હવે ચાલે છે જીવન તમે કયો
ચાલે છે જો. કંટાડી આવે હુંભણીને
અરે યાર તો બધાની એજ હાલત છે.
તો પછી યારા મને એવું થાય છે ાર ક્યારે ભણવાનું પસંદ ક્યારે શાંતિ મળશે મગજને. ક્યારે થોડો લાઈફ માં ચેન્જ આવશે
ફરવા જવું છે કઈક મસ્ત
હમ. હમ કઈકમ હિલ સ્ટેશન પર જતું રહવું છે યાર.
તો હાસ તો એકદમ આમ મસ્ત બધા. થી દૂર.
લઈ લેવાસ નહિ
હ હ
હિમાલય પર જતા રહીએ તો પછી બે ત્રણ દિવસ જતું રહવું છ નહી
હઉ એકદમ આમ આપડે જઈશું મસ્ત કેક ફરવા
હમ હમ.
પ્લાન ગોઠવવીએ કઈ.
ક ક્યાં. જોવાવું છ છે કઈ નહી તો આપડા વ. વટર પારપ જોઈએ એમ બી અત્યારે સમર છે.
વોટર પાર્કમાં યાર મને નહીં મજા આવતી કઉ.
હા.
વોટર પાર્કમાં કેવું આવું ટેનિંગ વેનિંગ થઈ જાય તો ના મ
અહા.
એમાં તો એક દિવસ જઈએ ને તો બી આખું ટ્રેનિંગ થઇ જાય છે.
હા, એમાં એવું તો થાય વોટર પાર્કમાં તેમ એનું પાણીને એવું હોય એટલે
હા એજ ના
હા.
કેલ્શિયમ વાળું નું બ ધું એમાં ક્લોરીન બ્લોરીન નાખેલું હોય તો એના લીધે તો બહુ કાળા થઈ જવાયને ટ્રેનિંગ બી એવું થઈ જાય ને કે અઠવાડિયા સુધી તો જતું નહી પછી.
હ અહ.
હમ્મ.
એટલે એમ બીજે કસેક જઈશું બીજું શું.
હા બીજે થઈ શકી મને તો આવું કઈક એડવેન્ચર પાર્ક માં બી જવાની ઈચ્છા છે મસ્ત.
હમ્મ, પણ આપડે આ બાજુ ક્યાં છે એવું?
હમ્મ, એ બી છે. જોઈશું હવે એતો ગોતીશું.
એટલે આ બાજુ નથી એ તો બધું પછી જોવું પડે ગૂગલ કરીને કે અહિયાં કશે છે કે નહી. ટ્રેમપોલિયન પાર્કમાં જવાય. એમાં મજ જા આવે.
હા, એ જઈ શકીએ આપડે. હું ત્યાં બી નઈ ગઈ મને ત્યાં બી એકુ
હું બી નઈ ગઈ એટલે આપડે એક દિવસ ટ્રેમ ટ્રેમપોલિયન પાર્ક માં જઈશું. બધા ફ્રી પડે ને એટલે અહીંયા વડ હા અહિયાં તો બહ બધા છે એવા તો વડોદરામાં બી છે આણંદ અહ આણંદ કે અમદાવાદમાં બી છે.
હા એ છે.
હા. તેની તો આપલ ટિકિટ ને એવું બધું જોઈને જવા એક દિવસ મજા આવે.
હઓ પાકુ શિયોર જઈશું. તમે મૂવી જોઈ આવજો ધુરંધર.
હા હું જઈશ જો આવ તમ કું તે તો હું જઈશ હવે.
પાર્ટ વન જોઈ લીધું તમે?
હા એ મેં જોયું તું એ અડધું જોયું ત અડધું નથી જોયું. એટલે હવે એડધ અડધો કમ્પ્લીટ કરી લઈશ જોવાનું એટલે જઈશ.
હા, પાકું પાકું જોઈ આવજો.
હા. જઈશું જઈશું હવે બેનને કહીશ, હા પછી જઈએ કશે આપણે વાત કરીશું બધાને. જેમ બધાનો ટાઈમ એક્જસ્ટ થતો એ એમાં આપડે લોકો જઈશું.
પાકું પાકું શેર હ ચાલો મળીએે.
હા બધ હા પાડે એટલે પછી જોઈશું આપડે બરાબર.
પાકું ડન ડન.
અને કો હા ચલો મળલીએ, હા બાય.